હ.
હલો.
હલો.
હા, કેમ છે?
બસ મજા. તમને કેમ છે?
મને સારું છે.
હા, જમ્યુ કે નય?
હા, જમ્યા.
જ હા. ફરવા-ભરવા ગયા હતા કે નહીં?
હા, શું કરે?
મકબારી.
હ
મગભાત ખાધા.
પણ આ હલો. હલો, અવાજ આવે છે મારો?
આ અવાજ તમારો આવે, મારો નથી આવતો?
મારો આવે છે અવાજ
હા હા હા આવ્યો આવ્યો
હા
હા
ને તો, હ, એવું ચાલુ જ છે જમવાનું.
શું બનાય રસોઈમાં?
મગ ભાત.
હા, બાકી લાગે જમવાનું.
ભાઈ, જમી લીધું.
હા.
કાલે ગુરુવાર હતો ને?
હા
તો બપોર અપાસ ખોલેલો
એમ છે
એટલી વાર ગોળી પીવાની હોય ને એમ ચેવડો ખાય ને પ ગોળી પી લો
એવવું છે
હ
તમારો છોકરો શું હા હોય
હમ
તમારા છોકરા
રસન કરે છે એક એના પપ્પા ભેગું ગયો
હમ છોકરાઓ કેટલું ભયળા
ને એક ચઠ્ઠું ભણેસ ને એક સાતમું ભણેસ
એ એમ હ ત અમે
હ પાંચમો
પછી આગળ ભણ્યા તા આગળ ભણ્યા તા?
ના આગળ ભણી નહોંતી
હમ.
તમે કેટલું ભયણા?
હું આઠ ભણીશ.
હ.
હા.
ઘર ના આવી ગયા બધી
હા.
હમ જમી લીધું ઘર ના હવે કે બાકી છે?
હા બધા જમી લીધું
હમ.
જમાડી નાગડી ઉપર આવી બધાને જમાડ.
હા. ઓ હમ્મ હ એ બધું જોઈમું અને પપા ગયા સોલામાં ભજનમાં. પપા દિલવાડા ગયા ભજનમાં
ભજન મા ગયાં છે
હા અચોને હીંયા.
હા હા આ જે પ્રોગ્રામ છે ને?
પ્રોગ્રામ હતોને હાંજે ન્યા ગયાસ. મને કે કે હાલ તો હું ક કેઉ પ્રોગ્રામ હું જાઉ તું
હા.
રાત ના આપડે કઈ હાભરીએ તો કઈ ની
હમ.
તમે થતા હો હું કોક
કાલે સીવણ માં જવાના?
હા કાલ જવાનું છે.
હ કેટલા વાગે જવાનું છે?
ત્રણેક વાગે જવાનું છે, ને
હા હા. તો જાઓ તો અવાજ કરતા જાજો
હમ. બાજુ વાળા બેન આવી ગયા?
હા.
ના.
તમાર મમ્મીને ઘરે જાવાના તમે?
ના હમણાં ન જ જવાનું પછ તહેવાર માં જાય
એમ છે.
હ શ્રાવણ મહિનો કયા મહિનામાં બેઠે છે?
અ પેલામા હે પેલા મહિનામાં આઠમા મહિનામાં
હા તું કો પેલો મ મે કવ કે પેલો મહિનો તો ક્યારનો વયો ગયો પેલો મહિનામાં ક્યાં
એટલે આ સાતમો મહિના બેઠી થયો ને?
હા.
હા પેલી તારીખેથી પછી
પેલી તારીખ પછી આ મહિનાને આવતા મહિના ને
આ ભા પહેલી પહેલી ગઈને એલી આવતા મહિનાની પેલી આથી ત્રણ મહીનો
તમારો અવાજ કેમ એમ આવેસ?
મારો અવાજ નથ આવતો બરાબર
બરાબર તો આવેસ પણ આમ ઘુડઘોડિયા આવે
આમ જાણે કે આમ બીજું બીજું બોલ હે
એટલે મારી દીધું લડેસ ને એટલે
તાસ હા.
હા એથી દાદા એવું
હે.
હા.
હુરાઈ દેવાઈને?
તે પોતાન લ નીચેથી
એટલે
હા.
મારા ભા કેવું કામ કરે
એ ટ્રેક્ટર ભરવા જાસ
હલો. !
એ ટેક્ટર ભરવા જાસ.
હું
હા.
તમારે બેનું કેટલી થી
બે એક જ
એક જ છે.
હા. તમે દેવી જાવું ન તમારે
એ શું કામ કરે.?
કોણ?
તમાર બેન
મારી બેન કઈ કામ કરતી નથી. મેં એક જ છે.
તમે કઈ બાજ સો.
હા
એ
મારે કાકાન છોકરીયું સે.
હે.
તે બધી મા ઓલું છોકરાઓને ભણાવેશ.
હે.
બે છોકરીઓ છે ને, તે છોકરાઓને ભણાવેસ.
હે ઇસ્કુલ ભરાવતા હશે.? તમ તા લાવના.
હે
તમે સવારે બગીચા જવાના હે.?
હા, બગીચે જાઉ સને મોડે મોડે.
હા બરાબર!
હ
રે જાઓ તમારે
હવારે બારક વાગે જાય બાર અગગયાર વાગે.
હા
હા
હમ!
છોકરાને ઈસ્કૂલે પછ જવાનું હોય ને બાર વાગે. એ એટલે
હા
ઓહ હો શી ગ
રી પૂરી થઈ જ રીતે પૂરી થઈ જાય. ખબર જો
માર દેર કેઈ ગયા?
ચાલુ છે હવે. હલો!
તમારે ઘર વાળા કઈ ગયા?
મારા ઘરવાળા અયા જ છે.
હા જમી લીધું? તમારે ઘરવાળા જમી લીધું હા?
હા હાલો હમ
તો ટીવી જોશ કે હું કરોશ બેઠાસ
હા જમી લીધું ને જમીને બેઠા છે
હ ટીવી નાથ?
હા તમે મંદિરે ગ્યા હતા?
હા હમણાં જ મંદિરેથી આઈ્યા અમે.
હા આજે અષાઢી વીસ છે ને?
હા
હા તમે એક
તમે જવાના હતા તે ગયા તા ના એમ ફેમિલી ગયા ત
હા અમારી ફેમિલી બધાઈ ગયા ત અમે
હમે ફેમિલી બધી ગયા ત
હમ
બા ગેતા
હા અમે બી જે
દ દેલવાડા ગતા
ના ડેલવાડા નાતા જ્યા કે અમારે કુંભ ગળો મૂકવાનો હતો ને એના ઘરે અષાઢીબીજ બી જ હતી ને આજે મોટો તહેવાર કુંભ ઘડો પતોલા ઘરે ગોરાણી બ છોપોરીને જમાડવાની હતી પ ઓલા ઘરે દયા મે બટુક ભોજન કરાય બચ્ચા ને.
હાર મકાન તૈયાર થઈ ગયયા.
હા તૈયાર થઈ દી મકાન કાલે બેેલા આવીએ વંડી ચણવાની છેે પણ કાલે
હા
હા
ફરથી ચણવાની હશેને કે ફરતી?
હા વંડી ચણવાની છે.
ફરતી ચણવાની છે હા હા તો બસ ચાર અમાં કરે અંદર ને અંદર.
હા બચા એમ કરે એટલે ગાયો ની ડર ન લાગે એ.
એક તો તમારી હામે રેવા આવી જસ ને!
હા અમાર બાજુમાં રહીશ ને
હા
એટલે બચ્ચાને ડર નો લ ઓ ડેલો હોય ને તો બ ચંડર નો લાગે ને અંદર અંદર ર ને આડ હા નવીન બોલો.
નવીન માં તો હમણાં આપડે બાપા સીતારામ નું પિક્ચર ચાલુ છે.
હમ બાપા સધરાામ ભી
બાપા સીતારામ ન પિક્ચર જોઈએસ.
હે હા હા હા જોવો જો. અમારે તો ટીવી કઈ વિચસ નથી બંધ છે હમણાંથી ટીવી.
આમ મોબાઈલ માંથી કનેક્ટ કરીને જોઈએ.
હમે બાજુ ના ઘરે દયા હતા ગોર કાર નું પિક્ચર જોતા હતા.
હા
ગોળ નરસિંહલા નરસિંહ મહેતા નું. પિક્ચર હતું ગોળા કુંભર નું એ બાજુ ના ઘરે ગયાતા જોવા.
હા ઓલું પિક્ચર પાછું દેખતા તા અમે. રામાપીર બાપાનું પિક્ચર. એ પૂરું થયું તો બાપા સીતારામનું પીચર ચાલુ થયું આ મોબાઈલ માંથી ટીવી કનેક્ટ કરી નાખીશ ને ઓ પ્લેટ ટીવી સેતે
હા.
તે ફોન ચાલુ રહી ને ટીવી ચાલુ રહી. તે જોયા કરીએ. છોકરાઓને ફોન જોવું હોય તો છોકરા ફોન જોતા હોય ને અમે ટીવી માં જોઈએ.
હમ
પ્લેટ ટીવી હોય ને તો થઈ જાય.
હા હા.
હ હા. ઓલી બેનનો ફોન આવ્યો તો હમણાં
કોનો?
બેન નો તમે વાત કયરી તે ના હા.
હા.
નામ દેવાયને
હે
તે કેતા તા મને તો હું કઉ કે તમે જમી લયો પછી દસ મિલીટ પછી પાછું તમને ફોન કરુ
હા.
એ માલ થોડુંક થઈ જાય
હા.
તો કાલે ખબર પડે ને એમ
હા તો કાલે તમને ખબર
હમ હા.
હમ પી આ બેન નો ફોન નથી આવતો